હલો.
હા હલો મિતિત્ર શું કરી રહ્યા છો?
અમણા બેઠેલોશે?
હ કેવું છે તબિયત પાણી?
તબિયત પાણીમાં. શરીર નો હાવ ભાવ આખું ચેન્જ થઈ ગયલું છે શરદી ના કારણે.
શું વાત કરી્યો શરદી ના કારણે?
હમ.
તો હમણા ચોમાસાની ઋતુ ચાલતી છે તો તમે ભીંજાયા હશે એના કારણે શરદી થઈ ગઈ હશે. તો હમ્મ તો એના માટે કઈ ડોક્ટર પાસેથી દવા બવા લીધી કે નહી?
ડોક્ટર પાસે સલાહ લીધેલી છે.
એવું?
હમ્મ.
બરોબર એટલે દવા કરેલી હશે ને? કઈ નહી અમના થોડા દિવસોમાં તમે રિકવર થઈ હશે તો શું તમારા પાસે થોડોક ઘણું એમ એમ બોલવાની એમ કંડિશન રહી તો હું થોડી ઘણી તમારા જોડે એમ વાત કરવા માંગતો છું.
ચોક્કસ.
તો તમે જે આપડે જે પણ આજ અહ ના સમયમાં લોકોનું જે કામ ચાલતું રહે. તો જે કામનું કે જે જીવનનું જે અહ રૂટીન છે એના વિશે થોડી ઘણી હું ચર્ચા કરવાવામાં આવ કે કઈ રી તે જે લોકો છે એક જે પોતાનું કામ હોય એ યોગ્ય સમયે કરી દેતા હોય છે. તો એના વિશે તમે થોડી ઘણી માહિતી આપશો.
હમ્મ
હા, તો કોહો ને?
જીવન વિશે
અહ જીવનમાં આપડે જે કઈ પણ કઈ કામ કરતા હોય તો એ કામ આપડે પૂરો નાજ કરવું જોઈએ સમય દરમિયાન કે કોઈ આપણને તમને ખબર જ હશે કે આપડે જયારે કોઈ સર કે કોઈ ટીચર હોય તો કઈ આપણને કઈ હોમવર્ક આપે કે લખવાનું આપે તો એ આપડે યોગ્ય સમય એમ કરી જ દેવું જોઈએ. તેવીજ રીતના આપડે એમ મિત્ર ખબર જ છે કે જે મન કઈ કઈ ખેડૂતો છે એ હો ચોમાસાસા દરમિયાન એલોકો ડાંગરનો કે લોકો સમયસર વધુ એમ વાવતા હોય છે તો એ સમયસર જ બધું કાર્ય કરી દેતા હોય છે. તો આવી જ રીતે આપડે વી અધ્યાથી જીવનમાં હો તમે થોડી ઘણી માહિતી આપશો કે એ લોકો કઈ રીતના એમ યોગ્ય સમય એ લોકો પૂરુ કરી દેતા હોય છે અને પછી એ લોકો એક્ઝામ આપ તો એવું બધું તમે થોડી ઘણી તમે માહિતી મને આપશો.
આપીશ આપું છું.
હમ્મ.
કાગળ પર ટાઈમટેબલ બનાવો નિયમિત રીતે અભ્યાસ કરવાનો અને વાંચન દરમિયાન મોબાઈલ ફોન ટી વી કે પછી રેડિયો આમ તેમ ઘોંઘાટ વાળા વાતાવરણમાં કે અન્ય કોઈ ડિસ્ટર્બ થાય એવી જગ્યા પર ન જવું ને નિયમિત રીતે જે કામ રેય તે દરરોજ ટાઈમ પર કરવાનું. જેથી સરળતાપૂર્વક તે આપણી નીતિ ઘડાઈ રેય અને કાર્ય પણ પૂરું થઈ જાય.
હા મિત્ર તમારી વાત સાચી જ છે. કારણ કે તમે કહ્યું એ તો વિદ્યાર્થી જીવનમાં ખુબ જ મહત્વ છે. તમે પેલા જ મને કીધું જે પણ કઈ કાગળ પર ટાઈમટેબલ તો એ જે સમયપત્રક છે એ તો બનાવું જ જોઈએ. કારણ કે સમયપત્રક જે છે તે આપણને રોજે રોજ આપણને યાદ અપાવે કે મારે આ સમયે આ કાર્ય કરવું હતું. તો પછી શું થાય કે જે સમય દરમિયાન એ જે પણ કઈ આપણે કાર્ય કરતા હોય, આપણે ભૂલી ગયેલા હોય તો જે છે તે આપણને યાદ રહે તો જેથી કરીને તે સમય દરમિયાન આપડે એ જ કાર્ય કરવા તરફ પછી આપણે જતા હોય. તો પછી એ જે કામ છે એ થઈ જતું હોય છે મિત્ર. ને એ કામ કરવાથી આપણને શું થાય કે જે વિદ્યાર્થી જીવનમાં જે વિદ્યાર્થીઓ જે છે તમને ખબર જ છે કે વિદ્યાર્થી જીવનમાં પણ વિદ્યાર્થીની કસોટી થતી હોય છે. એમ તો આપણને ખબર જ છે કે જે પેલું પગથીયું હોય તો એ તો આપણને પરીક્ષા જ હોય તો આપણે પરીક્ષા તો આપવી જ પડે બધી. જેમ કે દસમાની પરીક્ષા એ આપણેે પેલી પરીક્ષા પેલું પગથીયું એવુ આપડે કહીએ તો ચાલે. તો તમને ખબર જ હશે કે આપડે એમ એમ તો બધા જ વિદ્યાર્થીઓ એમ તો દસમા પસી પરીક્ષા આપતા હોય છે. પણ જે આપણે દસમાની જે પરીક્ષા છે એ પેલું પગથિયું છે. વિદ્યાર્થી જીવનમાં, તો જે વિદ્યાર્થી જીવનમાં જે પેલું પગથિયું ચડવા જાય તો એ ખૂબ જ સારી એમ તૈયારી કરતો હોય. તો એ સમય દરમિયાન જે પણ એ લોકો લોકો ને કામ શોપવા માં આવેલું હોય કે જે પણ કઈ વાંચન કરી આપવાનું હોય તો એ જે છે એ સમયસર એ લોકો એ પૂર્ણ કરી દીધેલું હોય.
જે પછી આવી જ રીતે જે વિદ્યાર્થી છે એ અલગ અલગ ધોરણે એ લોકો પરીક્ષા આપતા હોય છે ને એમાં એ લોકો સારા ગુણ મેળવતા હોય છે. આ રીતના એ લોકો નું જીવન ચાલતું હોય છે. તેવી જ રીતના મિત્ર તમને ખબર જ છે કે ખેડૂતો કઈ રીતના એમ પાક ઉગાડે, કયા સમયે ખાતર આપવાનું, નિંદન આપવાનું. રાસાયણિક ખાતર આપવા તો એના વિશે તમે થોડી ઘણી મને માહિતી આપશો?
ખેડૂત વિશેની માહિતી જેમાં ખેડૂત સવારે ઉઠીને જાય સવારે, બપોરે, સાંજે કે આખા દિવસના ત્રણેય ટાઈમે ખેતીની બરાબર પાણી પાણી નાખવું, પછી જ ખાતર આપવું. ફળને સારી રીતે યોગ્ય રીતે ટાઈમ પર તોડવું. અને એમાં બિન જરૂરી કચરો હોય તે કાઢી નાખવાનું અને તેને પ્રત્યે લાગણી બાંધી લેવી કે આ પાકને સારો કરવાને અને વાવા વાવાથી આપણને ફાયદો થશે એનાથી તેને વધુમાં વધુ પૈસા અને આવક મળે એનાથી પોતાનું ઘર સારી રીતે ચલાવી શકે અને એ ઉપયોગી આગળ વધી રહે એ માટે તે દરરોજ જતો હોય છે ખેતરમાં.
હા મિત્ર તમારી વાત તો સાચી જ છે જે ખેડૂત છે એ પાક હોય કે ન હોય એ દરરોજ ખેતરમાં જાય. કારણ કે તમે કહ્યું એ પ્રમાણે હો જે છે એ જે કઈ પણ પાક મળે એમાંથી વેચીને એનું પોતાનું ગુજરાન ચલાવતો હોય તો એમાં થાય છે કે મીત્રા જે ખેડૂત છે. એ પાક તો વધુ ઉગાળે પણ જે મોટા ભાગનો જે પાક છે. એ જે પાક છે તે વેચી દેતો હોય છે ને પછી એને જેટલો પાકેલે જોઈતો હોય એટલો પાક એ પોતાના માટે સંગ્રહ કરી રાખે ને બાકી બચે તો જે બું ડતો પાક છે એ વેચી આપે અને બીજા જે લોકો છે પછી એ લોકો માર્કેટમાંથી પછી વેચીને લેતા હોય છે મિત્ર. તમને ખબર જ છે કે જે આપડી ભારત દેશની અંદર જે ખેડૂતો છે એનું મહત્વ ખુબ જ છે. કારણ કે આપણે ભારત દેશની વસ્તુ એટલી બધી છે કે એ લોકોનું જે ખાવાનું છે એવ વધુ જોઈએ ને મિત્ર કારણ કે જે ખેડૂત છે એજ જે છે તે ભારત દેશને આખાને ખાવાનું પૂરું પાડે છે અને મિત્રો બીજી વાત ખેડૂતો એમ આપણે જીવનની અંદર જોવા જઈએ તો અનેક બધી એવી અ કઠિનાયમુસ. કે લીઓ નો એનો પણ અનુભવ કરતો હોય છે. પણ એનાથી બચવા માટે એ જીવનની અંદર કે જે પણ જે જીવન એનું ચક્ર હોય. તો એમાં એ લોકો જે પણ કઈ કાર્ય હોય એ સમયસર કરી દેતા હોય છે. જેમ કે તમને ખબર જ છે વરસાદ આવે એ પેલા એ આખા પાકની તૈયારી કરી દેતો હોય છે. એની અંદર એ જે છે એ અ વરસાદ આવે એટલે પાક ઉગાડવા માટે બીજ નાખી દેતો હોય છે ને પછી યોગ્ય રીતે મોટું થાય પાક પછી એનું જો કઈ પણ જે કરવાનું કાર્ય હોય જેમ કે નિંદણ દવાસન્ટ શણકાર કરવાનું રાસાયણિક એવી કે પછી ખાતર લાખવાનું એવું બધું એ કાર્ય કરી દેતો હોય છે, સમયસર કેટલું પ્રમાણમાં પાણી રોકાઈને વરસાદનું પાણી એને જોઈએ એમ યોગ્ય માત્રામા કઈ રીતે જોવું જોઈતું પાણી હોય એ આપું એને આખી જ ખબર હોય છે. ને એ કામ એ યોગ્ય સમયે કરી દેતું હોય છે. તો એ સારી વાત કહેવાય મિત્ર જેથી કરીને એ પાંખો નહી બગડે ને તમને ખબર જ છે. કે અમુક એવા પાક હોય છે, એને બધા જે કઈ પણ જે પોષક તત્વો હોય એ મર્યાદામાં જોઈતા હોય જો વધી જાય તો પણ એ જે છે, એ સારી રીતે અ થઈ શકતુ નથી ને ઓછા જો મળે તો પણ એ સારી રીતે ઊગી શકતી નથી એટલે જે છે, તે પોષક તત્વો છે, એ યોગ્ય પ્રમાણમાં એમ એને મળી રેહે એવી એ બધું એ ધ્યાન રાખતું હોય છે, તો એ પણ એમ સારી બાબત કેવાય તમને ખબર જ છે, કે જે પણ કઈ કામ કરવાનું હોય એ આપડે જીવનની અંદર સારી રીતે એમ સંતુલન એમ બાંધાયેલું હોવું જોઈએ ને તમને ખબર જ છે, કે જે આપણેે જે પ્રકૃતિનું જે પણ કઈ કાર્ય છે, એ પણ એમ સં તુલનમાં જ હોય છે, જેમ કે તમને ખબર જ છે. એ અલગ અલગ ઋતુઓ અલગ અલગ આપડે દિવસે જ જોવા મળે છે. એ તમે મિત્ર તમારો જે સમય મને આપ્યો તે બદલ તમારો ખુબ ખુવ આભાર